તો શું કરી રહ્યા છો ભાઈ અમને ઓળખે છે કે ભૂલી ગયા?
હા, ભાઈ ઓળખું છે ને કેમ ના તમને તો કેમ જ બોલું મતલબ આપડે તો કેટલાક પુરાના દોસ્તાર ના ને હમણાં તો મતલબ આપડે અલગ થઈ ગયા છે પરંતુ આપડે જે બાળપણ ની યાદો છે એ તો હવે મતલબમાં ક્યારે પણ ના ભૂલાશે જયારે પણ મરીશું ત્યારે જ ભૂલાશે કારણ કે આપડે કેટલાક ક મતલબમાં પહેલા ધોરણ થી સાથેજ છે તો કેમઅક ભૂલી શકાય તમને.
હા એ વાત તો સાચી છે અને આપડે કેટલા પહેલા ધોરણ થી આપડે એક થી બાર ધોરણ ભણ્યું સાથે કોલેજ પણ પણ કરી રહ્યા છે. તો ખુબ જ મજા આવી રહી છે અને મેં તમને બાળપણ ની યાદો વિશે મેં તમને ફોન વાત કર વા માટે કરી કે મેં હાલમાં ફોન મોબાઈલ ફોન કાઢ્યું તો આપડે જ્યારે ફરવા ગયા હતા આઠમાં ધોરણમાં એ બધા ફોટા જો તો ત્યાં કેટલી મજા કરેલી કેટલાક વિડીયો પર હતા આપડે જ્યાં સ્વિમિંગ પુલ પુલમાં નાયા પણ હતા અને આપડે એ પોગ્રામ વિશે વાત કરું તેમાં શું હતું કે આપડે ઓ પા પાંચ દિવસ નો રાજસ્થાન નો પ્રોગ્રામ હતો આપડે સીધાથી રાત્રે સાડા છ સાત વાગે જેવા ની કડિયા હતા અને પેલી નાઈટ આપડણે આખો બસ માં જ કર્યું હતું અને પછી ત્યાં જઈને એકાદ અહ અઢ લોકેશન જ્યાં અમદાવાદ જેવું કદાચ હતું ત્યાં આપડે રોકાયા હતા અને ત્યાં આપડે જ્યાં અહ હોલમાં રોકાયા હતા ત્યાં આપડે દસ થી આટલે કે પંદર થી વીસ મિનિટ આપડે આરામ કર્યો હતો. પછી થોડીક ઘણી વાર ફ્રેશ થવા માટે આપણને ત્રણ થી ચાર કલાક આપવામાં આવ્યા હતા પછી આપડે ફ્રેશ થયા પછી ત્યાંથી પાછા આપડડે જે રાજસ્થાન જવાના હતા ત્યાં ફરવા માટે નીકળ્યા હતા તો એ બધી યાદો આવી રહી છે અને ખુબ જ મજા પણ કરી હતી એટલે શું છે કે આપડે એમ પ્રોગ્રામ જોવા જઈએ તો ચાર દિવસ અને ત્રણ નાઈટ નો પ્રોગ્રામ હતો એટલે આપડે ત્ર ન નાઈટ કાઢવાની હતી અને ઘરના પણ ટેન્શન માં હતા કેમ કે આપડે આટલા એ લોકો પણ આપણને પાંચ થી છ દિવસ થવો કશે પણ ફરવા માટે મોકલ્યા નહી હતા અને ત્યારે આપડે ના ના હતા એટલે બધાને પણ ટેન્શન થાય તો ઘરનામ ફોન પણ આવ્યા કરતો હતો એમ દર પાંચ છ પાંચ છ કલાકે ફોન પણ આવતો તાતા પરંતુ ખુબ જ મજા આવી હતી ફરવાની તમને એ પણ યાદ છે કે આપને પણ ત્યાં હિચકા પર ને એમ બેસ્યા હતા ત્યાં બહારનું ખાવાનું પણ ખાધું હતું અહિયાં શું છે કે આપડે ઘરના પેરેન્ટ્સ લોકો મમ્મી પપ્પા પછી આપણને બહાર નુ ખાવા પણ દેતા નથી અને સક્ત મનાય જ હોય છે તો મને તો યાદ પણ નથી કે અમે પ્રવાસથી આવીને હમણા હાલમાં કેટલા વર્ષ થઈ ગયા છે એ તો પણ મે બહારનું તો ખાડું જ નથી કારણ કે ઘરના એટલા સ્ટ્રીક છે તો ત્યાં આપણે જે બહારનું ખાધુ હતું જેમ કે ચાાઈનીઝ ને એવું ખાધુ હતું તો ખૂબ જ મજા આવી ગઈ હતી અને મને તો ભાવેલું પણ ખૂબ જ કેમ કે ત્યાં નવી નવી વાનગીઓ ટ્રાય કરી હતી ત્યાં આમ જોવા જઈએ તો બાજરીને જુવારનો જ રોટલો અહિયાં શું એ છે કે આપડે ઘઉં ના રોટ રોટલા હોય છે ચોખા ના રોટલા હોય છે પરંતુ ત્યાં એ રોટલા હોતા નથી ત્યાં બાજરીના રોટલા હોય છે. અને આપણે રણમાં પણ ગયા હતા અને રણમાં આપણે ગયા ત્યારે આપને એ પણ યાદ આવ્યું હતું કે જેઠલાલ પચનાર રણમાં ગયો હતો ત્યારે એ પણ પાકિસ્તાની બોર્ડર સુધી પહોચી ગયો હતો તો અમે પણ ઊંટ ઉપર બેસ્યા હતા અને બધી યાડો પણ આપડે કરેલી એટલે ખુબ જ મજા આવેલી અને ત્યાં શું હોય છે અહિયા તો આપડે પાકા મકાનમાં રહેએ છીએ. પરંતુ ત્યાં આપણે જે રણ વિસ્તાર હતો ત્યાં આપડે જે તંબુ હતા એમા રહેતા હતા અને ખુબ જ મજા આવતી હતી તંબુમાં પણ એટલે મને એમ જોવા જઈએ તો ત્યાં આપણે જે મજા કરેલી હજુ પણ મને યાદ છે અને વિડીયો પણ આપણા પર છે એટલે હું સરળતાથી જોઈ શકું છું અને એજ રીતે આપડે સ્કૂલ માં પણ ખુબ જ ધમાલ કરેલી જેમ કે આપડે જોવા જઈએ તો આપડે છઠ્ઠા સાતમા ની જયારે એક્ઝામ હતી ત્યારે હું શું કરતા કે આપણે વેલા જતા અને બેંચ પર ને હું લખી દેતા પેહેલા પહેલા અને રીતે આપણે ચોરી પણ કરતા હતા ને આપણને કોઈ સમજવાળનું પણ નહી હતું એટલે ખુબ જ મજા આવતી હતી પછી ધીરે ધીરે ખબર પડવા લાગી કે ચોરીને હું નહીં કરવું જોઈએ તો પછી આપડે છોડ્યું હતું પરંતુ ત્યારે આપડા માર્ક્સ પણ સારા એવા આવતા હતા અને કેટલીક વાર તો શિક્ષકો પણ આપણને જે ખરા ખોટા હોય છે પછી એ સી કિયુ હોયે ચાર છે એટલે કે જે સવાલ હોય છે તે લોકો આપણને પણ ઘણા બધા બતાવી જતા હતા એટલે ખુબ જ મજા આવે છે સ્કૂલ લાઈફમાં પણ પહેલા પેલા અમને સ્કૂલમાં જવાનું ખુબ જ કંટાળો આવતો હતો પણ પરંતુ આપડે બધા મિત્રો સાથે બન્યા પછી આપડે જે પ્રોગ્રામ સાથે કરવા લાગયા ફરવાનામ તો પછી જે મજા આવવા લાગી તે ખુબ જ અલગ હતી પછી આપણે જે એન્યુઅલ ડે પણ ઉજવ્યો હતો એન્યુઅલ ડેમાં આપણેે પણ એક નાટક કર્યું હતું સાથે સાથે આપણે જે નાટકમાં પણ ભાગ લીધો લીધો હતો તેમાં પણ ખુબ જ મજા આવી હતી આપણે ચોર પોલીસનું જે નાટક કરેલું તેમાં હજુ પણ મને યાદ છે. કે આપડે એ નાટક જોઈને બધા બઉ ખુશ થઈ ગએલા હતા અને ઘણા બધા અધિકારીઓ પણ આવલા હતા. હતા. જેમણે આપણને આશ્વાસન એટલે કે આપને ઘણા બધા પૈસા પણ આપ્યા હતા. ટ્રોફી પણ મળી હતી. એટલે ખુબ જ મજા આવેલી હતી. પછી સાંજે ગરબાનો પ્રોગ્રામ હતો. તો આપડે ગરબા પણ રમ્યા હતા ડીજે પર અને નાચ્યા એવું પણ હતા એટલે મજા આવેલી હતી. જમવા પણ ઘણી બધી વાનગીઓ બનાવેલી હતી જેમ કે દાળ, ભાત, શાક, લાપસી પછી પુરી. ને મીઠાઈમા તો શ્રીખંડ ને પછી મઠો હતો એટલે ખુબ જ મજા આવતી હતી અને સ્કૂલ લાઈફ અને જે દાડે એન્ડ જે દાડે અમે છેલું દિવસ હતું. તે દાડે અમને એવું લાગતું હતું કે હવે આપને છુટકારો મળી જવાનો. છે. સ્કૂલ લાઈકમાંથી અને બાળપણમાંથી પરંતુ પછી જયારે અમે મોટા થયા અને અમે કોલેજ કરવા ગયા. ત્યારે અમને ખબર પડી કે જે સ્કૂલ લાાઈફ હતી તે જ એકદમ બેસ્ટ હતી કારણ કે કોલેજ ખાલી નામની હોય છે. ત્યાં એને પણ ભણવાનું હોય છે અને એની એક્ઝામ જે કોલેજની એક્ઝામ હોય છે, તે આપે જે અગ અગિયાર અને બારની એક્ઝામ આવે છે તેના કરતા પણ હાર્ડ હોય છે, તેમાં આપણને કશું પણ ચોરી પણ નથી થતી અને એ લોકો પેપર પણ એટલા સ્ટ્રક્ટલી ચેક કરે છે. કે તમે જરાક પણ આમ તેમ લખ્યું હશે જરાક પણ આમ ગપ ગપ્પા મારી હશે કે પછી તમે બનાવીને લખ્યો હશે તો તમને એનો માર્ગ પણ નહી મળશે અને મારી સાથે સાથે બનાવ એવો પણ બન્યો છે કે મેં જયારે પેપર આપ્યું હતું, ત્યારે મને ખબર હતી કે આટલા માર્ક તો આવશે જ. તો પણ એમણે આપ્યા નહી હતા. તો મેં રીચેકિંગમાં કર્યું છે. અને રીચેકિંગમાં મને એવી આશા છે કે માર્ક વધ વધી જાય. શું તમને આજે તમને આપડે યાદ છે તો આપણે સ્કૂલ લાઈફ કેવી રીતે જીવતા હતા. સ્કૂલમાં ધમાલ કરલી એ બધી તમને યાદ હશે ને કે તમે ભૂલી ગયેલા છો?
હા ભાઈ એ બધું તમે ક્યારે નહી ભૂલું કારણ કે એ બધી વસ્તુ જે આપણને નાનપણની યાદો છે એ બધું હમણાં મને યાદ આવ્યા. આવ્યા કરે છે. અને કેટલીક વાર આપણે જે મિત્રો હતો મિનેસ કરીને તો તે મિત્રો સાથે પણ આપણે ખુબ વધારે મજા કરતા હતા, તો તેની પણ કેટલીક કોઈક યાદ આવ્યા કરે છે અને તેમને પણ અમે ફોન ને એવું કર્યા કરું છું, કારણ કે હમણાં જે અમે ગેમ ને એવું રમીયે છે ત્યારે વાતચીત થાયા કરે છે, અને ત્યારે મતલબ અમે યાદો કરીએ કે મતલબ આપે જયારે બાર મા હતા ને આપણે જયારે દસમા હતા તો તે બધી વાતો કર્યા કરીએ છીએ કે ત્યારે કેટલીક મજા આવતી હતી અને જયારે આપડે પ્રવાસ ગયા હતા તો ત્યારે પણ ખુબ જ વધારે એવી મજા પણ આવેલી અને પેલા પ્રવાસ માં આપણે ત્યારે ખોવાઈ ગયા હતા. તો તે વાત મતલબ મે ક્યારે નહી ભૂલી શકું અને મતલબમાં પ્રવાસ જેટલા પણ આવ્યા હતા તે બધા આપણને શોધવા લાગી ગયા હતા. અને પછી આપડે મતલબમાં આઈસક્રીમ ખાવા બેસેલા હતા. તો ત્યાં જ મતલબમાં આપણે વા વાતચીત કરતા હતા અને બસ એ આખા મતલબમાં જેટલા પણ આવેલા હતા એ બધા આપણને શોધવા લાગી ગયા હતા. પછી મતલબમાં આપણને ખુબ જ વધારે એવી ગાર પણ પડેલી હતી. અને બધા મતલબમાં આપડા પર હસવા પણ લાગ થાકેલા હતા તો તૈયારે ખુબ જ વધારે એવી મજા આવેલી હતી અને બધા આપણને જોઈને ખુબ જ વધારે હસતા હતા. તો ત્યારે આપળે પણ ખુબ જ હસવા લાગેલા હતા તે વસ્તુ તમે ક્યારે નહી ભુલી શકો અને આપણે ભણવાની સાથે સાથે આપણે ક્રિકેટ પણ રમતા હતા. તે પણ ખુબ જ વધારે મને મજા આવે છે. કારણ કે, હમણાં તો ક્રિકેટ રમવાની એટલી બધી મજા આવ ત જે મજા આવતી હતી જે મિત્રો સાથે આપણે રમતા હતા. અને જે પડ આપણ ન્ય વેફર્ ન્ય ખવડા યુસે અને એ પન. ખવડવાનું ના રહેતું હતું તો તે વસ્તુ ખુબ જ યાદ આવે છે, અને આપડા બધા મિત્ર. મળે તો તે બધી વાતચીત કર્યા કરે છે અને આપડે ખબર કે ત્યારે ખુબ જ વધારે એવા જીતતા હતા. અને આપડણે હંમેશા વેફર ને એવું ખાટા છેતા આપણે ખાવાડવાનું. કઈ દિવસ મોકો આવતો ન હતો કારણ કે. આપણે ખુબ જ વધારે સારું ક્રિકેટ પર રમતા હતા. અને જયારે આપડા મતલબમાં જે સ્કૂલ હતી તેમાં ત્યારે મતલબ ક્રિકેટ ન ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું, આપડે જ્યારે મતલબ. બાર તો ત્યારે ખુબ જ વધારેવી મજા આવે તમને યાદ જ હશે કે આપડી ટીમ જીતેલી હશે. અને પહેલા તો મતલબમાં બધા મતલબમાં દસમા અને નવમાં વાળાની મેચ. અને પછી અગિયારને બારમા વાળાની હોય અને આપણા માતો ખુબ જ વધારે બાર વાા ઘણા હતા કારણ કે આર્ટસ સાયન્સ કોમર્સ એવું કરીને ઘણા બધા લોકો હતા. અને જે દસમામાં પણ પાંચ કેવા ક્લાસ હતા અને નોમાં પણ પાંચ કેવા ક્લાસ હતા તો બધાની મતલબ એક એક ટીમ ઉઊભી કરવામાં આવેલી હતી. અને પછી બધાના રાઉન્ડ રમાડવામાં આવેલા હતા અને આપડે મતલબ બે બે મેચ જીતી ગયેલા હતા. જે અગિયાર વાડાા હતા હાથે સાથે હતી ટ મતલબ આર્સ વાળા હાઠ તો તેના એક ટીમ જીતી ગયે. હતા ને એક બીજી બી મેચ હતી આર્ટ્સવાળ હાતે પણ તે પણ આપણે જીતી ગેલા હતા અને પછી આપણે ફાઈનલમાં પોચી ગેલા હતા તે સાયન્સવાળા હાતે હતી અને જે મતલબ કોમર્સ અને સાયન્સ વરર્સીઝ અ ચાલતું હતું અને ત્યારે મતલબમાં કોમર્સ વાળાની ટીમ, આપરી ટીમ ખૂબ જ વધારે એવી સારી હતી અને સાયન્સ વાળાની ખૂબ જ એવી સારી હતી કારણ કે તે લોકો પણ પહોચેલા હતાં ફાઈનલમાં તો કોમર્સ વરર્સીસ સાયન્સ આ ખું થેય ગેલુ હતુ અને મતલબમાં આખુ ગ્રાઉન્ડમાં કોમર્સ વરર્સીસ સાયન્સ થઈ ગેલું હતું તો ત્યારે આપરે મતલબમાં પેહલો ડાય આવેલો કારણ કે આપડે મતલબમાં પેલું ટોસ હારી ગેલા હતાં ને આપડો જે કેપ્ટન હતો તે ટોસ હારી ગેલો હતો તો આપણને પહેલા જ મતલબ ફિલ્ડીંગ જો હતી પરંતુ આપને ત્યારે પહેલાં મતલ ડાય આપી દીધલું હતો કારણ કે ચેસ કરવાનું સારું એવું એ લોકને લાગતું હતું તો ત્યારે બધાં નિરાશ થઈ ગેલાં હતાં અને પરંતુ જો આપડા બેટ્સમેન હતાં રોહિત અને અ યશ એવું કરીને બંનેવે ખૂબ જ વઘારે એવા છક્કા માર્યા હતાં અને આપ આપરે એશી રન કેવો ટાર્ગેટ આપ્યો હતો જે પાંચ ઓવરમાં કરવાનાં હતાં તો મતલબમાં આપડે પ કરવાનાં હતાં તો ખૂબ જ સારી વિકેટ પણ લઈ લીઘી અને આપડે મેચ જીતી ગયાં હતાં અને મેન ઓફ ધ મેચ પણ આપડો ફ્રેન્ડ જ બન્યો હતો તે મને ખૂબ જ વધારે યાદ આવ્યા કરે છે અને ત્યારે મતલબમાં કેટલી કેચ નય પણ આપણે પકડેલી અને આપડો ડાય નય આવેલો પરંતુ આપડે મતલબમાં જીતેલાં હતાં. તો તેજ મને ખૂબ જ વધારે મજા આવે છે અને હાલમાં મતલબ મેં એક સ્ટોરી પણ મે મોકલી હતી જે મતલબ મેઆં ત્રણ વર્ષ કેવા વીતી ગેલા હતા તે દેશ થઈને તો તેની પણ મેં વચમાં એક સ્ટોરી મૂકેલી હતી અને એ ડિસેમ્બરમાં આપણેે રમેલા હતાં અને ખૂબ જ વધારે એવી મજા આવેલી જે ટુર્નામેન્ટ હમણાં તો ઓછું રમ રમારશે કારણ કે બધું અ મતલબ ભણવા પર જ ફોકસ કરાવામાં આવે છે આપરી સ્કૂલમાં હમણાં તો. પરંતુ તે વસ્તુ ખોટી થઈ ગઈ છે એવું મને લાગે છે કારણ કે જયારે મતલબમાં એવું થોડું ઘણું એવું ક્રિકેટ એ બધું પણ રમાડવામાં આવે સ્પોર્ટસને પણ થોડું ક આગાડી લઈ જવામાં આવે તો બધી વસ્તુથી આગળી આપરે વધી શકીએ છે કારણ કે જો એલોકો કહે છે કે મતલબ આપ આપરા ઇન્ડિયામાંથી સ્પોર્ટ્સ એટલો આગળી જતો નથી પરંતુ જો આપણે ઇન્ડિયામાં રમાડતાં જ નથી એટલું સ્પોર્ટને એટલું વસ્તુ આપતાં જ નથી તો આપડા માંથી કેમક બધાં આગાળી વધશે સ્પોર્ટમાં તો જેથી કરીને સ્પોર્ટ્નો પીરિયલ સારી રીતનાં આપવો જોઈએ સ્પોર્ટ્નાં પીરિયલમાં બધાં બીજા બ પીરિયલ લેવા આવી જાય છે અને તે લોકને કઈ રમવાં દેતા નથી તો તે વસ્તુ ખૂબ જ ખોટી છે અને સ્પોર્ટના પીરિયલમાં ખાલી ક્રિકેટ જ નય પરંતુ ખોખોથી માંડીને બીજી બધી રમત રમડવા જોએને સ્ત્રીકલી રમડવા જોઈએ કે એમ એકદમ મતલબમાં રૂલ ફોલો કરીને કારણ કે તમને ખબર છેકે સ્પોર્ટનાં પીરયલમાં બધાને જે ગમે તે બધાં રમ્યાં કરતા હોય છે. તે વસ્તુ ખોટી છે સ્પોર્ટના પીરિયલ બધાંને સારી રીતનાં યોગ્ય રમત રમાડવી જોઈએ જેથી કરીને બધાં તે રમત રમવા માટે ઉત્સુક થાય અને બધી રમત સારી રીતનાં રમે, તમારે શું કેવું છે આ બાબત ઉપર?
. હા, વાત સાચી છે અને બધી રમત તો રમવી જ જોઈએ કારણ કે હમણાં જોવા જઈએ તો બધાંની ફિઝિકલ અમણાં ફોનમાં જ લાગી રહે છે. એટલે એ લોકનું જે ફિઝિકલ કન્ડીશન છે તે પણ એટલી બધી સારી રેહતી નથી એટલે હમણાં હાલ તેમાં જોવા જઈએ તો બધાયજ આ તો કાર્ય કરવું જોઈએ ચાલો સારું પાસા મળશું ત્યારે આપરે જે બાળપણની યાદો વાત કરી તેના વિશે વધારે લાંબી વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ પાછા.